મોર્નિંગ
ગુડ મોર્નિંગ કેમ છો, બસ એકદમ મજામાં
આછા આપણેે વેધર ચેન્જીસ એન્ડ સીઝન્સ વિશે થોડી વાતો કરીશું,
કઈ સિઝન વિશે વાત શું કરશું કે કોઈ એવું ફિક્સ નહી,
એવું ફિક્સ નઈ આપડે હવામાન ફેરફાર ઉપર વાત કરીશું, ટૂંકમાં કે હવામાન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હવામાનમાં સમયાંતરે ફેરફાર થતો રહેતો હોય છે, ક્યારેક ગરમી છે, ક્યારેક ઠંડી છે ક્યારેક વરસાદ છે, સિઝન તો ચેન્જ થતી રેતી હોય,
હા સાચી વાત છે,
એટલે આ ફેરફાર ના કારણે આપણને વિવિધ ઋતુઓનો અનુભવ થતો રહેતો હોય છે,
હા, અને આજ કાલ તો એવું થઈ ગયું છે, કે જે ઋતુ ના આવવાની એ ઋતુ માં પણ એ ઋતુ જેવો અહેસાસ થતો હોય છે, ગમે ત્યારે ક્યારેક વચ્ચે વરસાદ આવી જતો હોય છે, ફૂલ ઠંડી કે ફૂલ ગરમી માં પ્રદુષણ ના લીધે અત્યારે એ બધું પણ બહુ થતું હોય છે,
હા, એટલે આપડે ઈન્ડિયામાં શું છે, મુખ્યત્વે એમ કે ઉનાળુ છે ચોમાસુ છે શિયાળો છે, અને વસંત ઋતુ આવે છે, બધી ઋતુ માં પોતાનું એમ કે આગવુ મહત્વ હોય છે, આમ
હા, સાચી વાત છે અને બધી ઋતુ પ્રમાણે બધી વેધર પ્રમાણે બધા ન આપણે અલગ અલગ આનંદ પણ હોય છે, કે ઉનાળો આવશે તો આપને આઈસ્ક્રીમ ને એવું ખાવા મળશે, વરસાદ છે તો ચલો સરસ મજા ના ભજીયા ની સિઝન આવી
હા હા એટલે કે સમરમાં જો કે ગરમી પડે છે તો આપણને હળવા કપડાં પહેરવાનું અને ઠંડા પીણા એ ખાવા પીવાનું તમે જેમ કીધું, એ બધું એમ આપણને મન થાય એવું બધું સમરમાં કરવાનું અને વધુ પાણી પીવાની જરૂર પડે, ચોમાસામાં છે તો વરસાદ પડે છે, અને વરસાદની નદીઓ તળાવ ભરાઈ જાય છે, ખેડૂતો ના પાકમાં લાભ થાય છે
હમ્મ, હા
અને વધુ વરસાદ થી જ શું છે કે પૂર અને પાણી ભરાવાની પણ સમસ્યા ઉભી થાય છે,
હા સાચી વાત છે, હાલત સુરતમાં એટલો બધો વરસાદ આવી ગયો. તો ઘણા બધા વેપારીઓ લોકોને ઘણું બધું નુકસાન થયું. જયારે આપડે અહિયાં તો સાવ વરસાદ જ નથી, તો આપડે વરસાદ વ ઘરે હેરાન થતા હોઈએ છીએ,
હા સાચી વાત છે. એટલે વધારે વરસાદ પણ ભ નુકસાનકારક છે ને ઓછ છો વરસાદ પણ નુકસાનકારક છે.
સાચી વાત.
હમ. ને શિયાળામાં શું છે કે ઠંડીનું વાતાવરણ હોય છે ને લોકો ત્યારે ગરમ કપડાં પહેરે. અને ગરમ ખોરાક નો આનંદ માણે છે અને વસંત અરે વસંત ઋતુ માં વૃક્ષો પર એમ કે નવા પાંદડા આવે ફૂલો ખીલે. અને પ્રકૃતિ એકદમ મસ્ત સુંદર દેખાય છે.
હા જાણે ધરતી આખી લીલી ચાદર ઓઢી લીધું એ રીતનું આખું વાતાવરણ થઈ ગયું હોય છે. આપણે આંખોને જોઈએ તો બી આંખોને શાંતિ મળે મજા આવે એવું જ સરસ વાતાવરણ હોય એમાં વહેલી સવારે ઉઠીને જો તમે વાતાવરણનો અનુભવ લો તો તો આપણને આખો દિવસ ખુશનુમા જાય.
હા હા સાચી વાત છે તમારી. એલા આ અમકે આજના સમયમાં પ્રદૂષણ જંગલોની કપાત ને વે વૈશ્વિક તાપમાન માં વધારો થવાની કારણે હવામાન માં અસામાન્ય ફેરફારો આપણને જોવા મળત
હા ઘણી વખત ગમે ત્યારે કઈ સીઝન માં શું થાઈ નક્કી જ નથી હોતું ચોમાસામાં વરસાદ નથી હોતો જ્યારે ઠંડીની સીઝન હોય ત્યારે પડે તો બહુ ઠંડી પડે. અને ન હોય તો કત્યારે સાવ ઠંડી ન હોય. ગર બાકી ગરમી તો આપણડે અહીંયાં તો બમ બને ત્યાં સુધી તો બધી ઋતુમાં નકરી ગરમી જ પડતી હોય છે કેમ કે આજકાલ બધા ઘરમાં એસીઓ થઈ ગ્યા છે. અને બધી જગ્યાએ હવે ક્યાંય ઝાડ કોઈ ઉગાડતું જ નથી એટલે બધી જગ્યાએ એ ઝાડ નો અને જંગલો નો નાશ થઈ ગ્યો. તો કુદરતી વાતાવરણ આપણને મળતું જ નથી.
હા સાચી વાત છે. તો એના માટે આપડે વૃક્ષો વાવવા પ્રદુષણ ઘટાડવું અને પર્યાવરણ નું રક્ષણ કરવું ઈ આપ પડી જવાબદારી હોય છે. પણ આ જવાબદારી કોઈ નિભાવતું જ નથી આજકાલ.
હાવે એક વૃક્ષ વાવાને બદલે ત્રણ વૃક્ષો કાપતા હોય છે લોક
હા.
એમાં નવી નવી ટેકનોલોજીને અમુક વસ્તુ થતું હોય છે, તો એમાં અમુક ભાગને એવું જરૂર પડતી હોય છે, કે અમુક બુક બનાવવામાં જરૂર પડતી હોય છે. તો મોટા ભાગના ઝાડ તો એ રીતે જ કપાઈ જતા હોય છે. અને અત્યારે આજકાલ તો જોઈએ તો વધારે પડતા મોટી મોટી બહુમાળી ઈમારતો બનવા માંડી છે તો એ જગ્યા બનાવવા મા તે છે ને જ ખાસ કરીને મોટાભાગના જ વૃક્ષો નો નાશ થવા મ લાગ્યો હોય છે.
હમ.
અમારે ત્યાં આઠ થી દસ વરસ પેલા જોયું તો રસ્તા પર બધી બાજ તો લીલા છમ ઝાડ જ હતા આપડે એ જોઈએ તો આપડે આંખને ગમે. કોઈ પણ ઋતુમાં તમે રસ્તેથી નીકળો તો તમને બહુ મજા આવે શાંતિ નો ઠંડક નો અનુભવ થાય હા એના બદલે હવે ધીમે ધીમે આ પેલું વ્યવસાયિક અને રહેેઠાણ માટેના બધા ફ્લેટો અને એવું બધું બનવા લાગ્યું છે તો બધા ઝાડ કાફવા લાગ્યા છે તો જે રસ્તે તમને બહુ મજા આવતી એજ રસ્તો જોઈને હવે ક્યારેક દુઃખ પણ થાય કે હા આપડે પ્રકૃતિને આટલું બધું નુકસાન પહોંચાડીયે છે તો પ્રકૃતિ આપને નુકસ નુકસાન પહોંચાડવાની જ છે. એટલે જ વાતાવરણમાં આટલો બધો ચેન્જ થાય છે ને આપણેે હેરાન થઈએ છીએ ને એવું બધું થતું હોય છે.
સાચી વાત છે, તમારી એટલે આ બધી ઋતુ નુ મહત્વ અલગ અલગ હોય છે, ને એમ કે બદલાતું હવામાન આપને પ્રકૃતિની શક્તિ અને મહત્વ સમજાવે છે.
હમ સાચી વાત છે, ખરેખર બધી ઋતુ નો જો આનંદ લેવો હોય તો ગામડામાં આપણને વસ્તુ વધારે અનુભવ કરી શકી છીએ કેમ કે શહેરમાં તો કોઈ ઋતુ આપણેે અનુભવ કરી શકીએ એવું અત્યારે રહ્યું જ નથી બસ ગરમી ગરમીને ગરમી જ છે, જ્યારે ગામડે કઈ રીતના જઈએ તો તમને ઠંડક નો વરસાદ નો બધા નો તમે એ રીતનો અનુભવ કરી શકતા હોયો છો.
હમ્મ અને પરિવારણ નું જતન કરીશું તો આવનારી પેઢી ને પણ સ્વચ્છ અને એમ એકદમ સુંદર પ્રકૃતિ નો લાભ મળશે નહીિતર તો બધા આવનારી પેઢી માટે તો બધું હેરાનગતિ જ છે.
હમ સાચી વાત છે, એના માટે રાજસ્થાનમાં એક ગામમાં એક બહુ સરસ એ લોકો પાલન કરતા હોય છે, કે જયારે પણ જે કોઈ પણ ઘરમાં નાના બાળક નો જન્મ થાય તો એ ઘરના બધા લોકો એક વૃક્ષ વા આવતા હોય છે. કે જેમ બાળક નો ઉછેર થાય બાળક મોટું થાય એની જોડે જોડે એ વૃક્ષ નો પણ ઉછેર થાય અને બાળકને કુદરતી ભેટ આપતા હોય છે, કે એનાથી એને સારું પર્યાવરણ ને સારું વાતાવરણ મળી રહે
હા સાચી વાત છે.
એ એક બહુ સારી પહેલ છે, ધીમે ધીમે જો બધા લોકો આ રીતનું કરવા માંડે તો વાતાવરણ બહુ સારું થવા માંડે
હા સાચી વાત છે. અને હવામાન એક જીવનનો એક અગત્યનો ભાગ છે, એમ કે હવામાન ના આધારે જ અ રોજ ન દૈનિક જીવન ખેતી પ્રવાસ આ બધા પ્રકારની વૃતિઓ નક્કી થાય છે,
હા સાચી વાત છે.
હમ અને હવામાનમાં છતાં વેરફારના કારણે વર્ષ દરમિયાન જુદી જુદી રુતુ નો અનુભવ પણ આપણને થાય છે, એ આ ક્રમે એમ એક રીતે જોયું તો એ એક ખુબ જ એમ કે સરસ અને આપણા માટે ઉપયોગી પણ છે. કેમ કે બધી ઋતુ માં બધી વસ્તુ જરૂરી છે, હા
હા આપણા શરીર ને આપણેે ટકી રહેવા માટે બધી ઋતુ ન ઠંડક ગરમી વરસાદ બધું જરૂરી છે જો વરસાદ જ નહીં આવે તો આપણના ખેડૂતો અનાજ નહી પકવે ને તો આપને ખાવા પીવા નહી મળવાનું જો ગરમી નહી ડે તો વરસાદ જ નહીં આવી શકે
હા
બધી ઋતુઓ પણ આપણા માટે બઉ જરૂરી છે,
હમ આમ જોયએ તો આપડે વધુ માં વધુ વૃક્ષો વાવા જોઈએ અને પાણીનો બગાડો થવું જોઈએ પ્રદુષણ ઘટાડવું જોઈ આ બધું પર્યાવરણ નું રક્ષણ કરવું જોઈ અને આપડે જ કુદરત નું જતન કરશું તો હવામાન નું સંતુલન જળવાય રહેશે હમ
એ તમા મારી એકદમ સાચી વાત છે. ખરેખર આપડે પ્રદુષણ ઓછું કરીએ તો બધી વાતાવરણ એ પોતાની રીતે સંતુલિત રહે બાકી તો બહારનું વાતાવરણ ખરાબ થયા જ કરવાનું છે.
હા સાચી વાત છે એટલે આ સમયમાં હવામાનમાં અસામાન્ય ફેરફારો આપણને જોવા મળે છે એ પાકું અને એના મુખ્ય કારણે આપણા વૈશ્વિક તાપમાનમાં વધારો પ્રદુષણ અને આ જંગલોની અંદર પપ્પા તમે જે કીધું કે જે રસ્તે જતા તે રસ્તે આજે જવું ગમ નથી કેમ કે વૃક્ષો કપાઈ ગયા છે એટલે આ બધી આ બધું એમ કે કુદરતી સંસાધન નો બગાડે છે
હા એ આપડે લોકો જે ખરાબ કરીએ છીએ ને પછી ઘણી વખત આપડે એ ઋતુને કોસતા હોઈએ છે કે આ વખતે તો સાવ વરસાદ જ નથી પણ વૃક્ષો જ વરસાદ લાવતા હોય ને જો આપડણે એને જ કાપીને તમે ઘરમાં બેઠા છો તો પછી વરસાદ ક્યાંથી આવવાનો એ આપણેે જ ભૂલ કરીએ છીએ પણ એ ભૂલ માનવા આપણે તૈયાર નથી હોતા
હા સાચી વાત છે એટલે હવામાનના થતાં ફેરફારો અને વિવિધ ઋતુઓને આપણે પ્રકૃતિને ઈ આપ આપડે અમૂલ્ય ભેટ કહી શકાય
હા સાચી વાત છે
હ એક ઋતુ આપણને કઈક નવું શીખવે છે
હા બધી ઋતુ પ્રમાણે અલગ અલગ આપણને શરીર ને જે વસ્તુ જોઈતી હોય એ રીતનું ખાવા પીવાનું આવતું હોય છે એ રીતનું વાતાવરણ રહેતું હોય છે કે આપડું શારીરિક વિકાસમાં પણ ઘણો ફેર પડતો હોય છે આપણા શરીર ને બધી ઋતુ બધું વાતાવરણ જરૂરી છે કોઈ એક વાતાવરણમાં આપણે વધારે પડતા નથી રહી શકતા હોતા
હા એજ ને એટલે હવામાન નું સંતુલન જળવાયથી એના માટે આપણે આવનારી પેઢીઓને સ્વચ્છ એકદમ સુંદર હરિયાળુ પર્યાવરણ મળે એના માટે અત્યારથી આપ આપડે જ સાવચેત રહેવું પડે
સાચી વાત છે ખુબ જરૂરી છે એના માટે વધારે પડતા ઝાડ કાપવા વધારે પડતા વાહનોનો ઉપયોગ કરવું એ બધું આપણે જો અત્યારથી ઓછું કરીએ તો વાતાવરણમાં ઘણું બધું સંતુલન જળવાઈ રહે છે પ્રદૂષણ એ મેન કારણ અને વધારે પડતા વૃક્ષ કાપો અને વાહનના ધુમાડા ને બધાના લીધે જ પ્રદુષણ વધારે વધતું હોય છે
ઓકે ઓકે સરસ મજા આવી ગઈ તમારી સાથે વાત કરવાની
ઓકે ચલો બાય ફરી મળીએ
ઓકે